હ હ કેમ છો હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આ
આજે આપ
પાણી પીવાની મહત્વ વિશે વાત ક
વાહ તો બઉુ સરસ ટોપિક છે પાણી આપણા જીવન માટે ખૂબ જરૂરી છે સાચી વાત આપણા શરીરનો મોટો ભાગ પાણીથી બનેલો હોય છે
તમે રોજ કેટલું પાણી પીઓ છો
હું લગભગ આઠ થી દસ ગ્લાસ પાણી પીવું છું અને તમે
હું પણ એટલું જ પીવું છું પીવાનો પ્રયાસ કરું છું
હા ડોક્ટર પણ રોજ પૂરતું પાણી પીવાની સલાહ આપે છે
હા પાણી થી શ ડીહડ્રેટેડ રહે છે
હ જો પૂરતું પાણી ન પીવીએ તો ડિહાઈડ્રેશન થઈ શકે
ડી હાઈડ્રેશન થી શું સમસ્યા થાય
માથું દુઃખે થકાન લાગે અને ચક્કર પણ આવી શકે
એટલે જ ઉનાળામાં વધુ પાણી પીવાનું પીવું જોઈએ
હા બિલકુલ કુલ ગરમીમાં શરીરમાંથી ઘણું પાણી પરસેવ રૂપે નીકળી જાય છે
હા મને છે કે એક વાર હું ઓછું પાણી પીતી હતી અને મને ઘણી થકાન લાગતી હતી
હા ઘણી વાર લોકોને ખબર પણ નથી પડતી કે થકાનનું કારણ પાણીની કમી હોય શકે
પાણી અ
હા
પાણી પાચન તંત્ર માટે પણ સારું હોય છે ને
હા પાણી પાચનને સુધારે છે અને કબજયાતની સમસ્યા ઓછી કરે શકે
આ તો બહુ ઉપયોગી મહિતી છે
હા પાણી કિડની માટે પણ બોહ જરૂરી છે
કઈ રીતે
પાણી શરીરમાંથી કચરો અને વિષક્ત પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે
એટલે કિડની સ્વસ્થ રહે છે
હા બિલકુલ કેટલાક લોકોને સાદું પાણી પીવું ગમતું નથી
તો તે લોકો નીંબુ પાણી કે નારિયેલ પાણી પ પણ લઈ શકે
હા પણ સોફ્ટ ડ્રિંક્સ થી પાણીની જગ્યા નથી ભરાતી ને
ના સાદું પાણી સૌથી સારું છે
હા સવારે ઉઠીને પાણી પીવું સારું કેહેવાય છે
હા ઘણા લોકો સવારે ખાલી પેટે પાણી પીવે છે
હા તમે એ આદત ફોલો કરો છો
હા હું રોજ સવારે એક મોટો ગ્લાસ પાણી પીવું છું
વાહ બોહ સારી આદત છે
તમે સ્કૂલ કે કોલેજમાં પાણીની બોટલ લઇ જાઓ છો
હા હમેશા સાથે રાખું છું
ઈ સારી વાત છે બહાર હોય ત્યારે પણ પાણી પીવાનું યાદ રહે
હા એક્સરસાઇઝ કરતા લોકો એ તો ખાસ પાણી પીવું જોઈએ
બિલકુલ વર્કઆઉટ દરમિયાન અને પછી પાણી બહુ જરૂરી હોય છે
હા પાણીથી સ્કીિનને પણ ફાયદો થાય છેને
હા સ્કીન ફ્રેશ અને હેલ્થ દી લાગે છે
હા એટલે બ્યુટી માટે પણ પાણી જરૂરી છે
હા હા ઘણી વાર સૌથી સરળ ઉપાય જો સૌથી શક્ય હોય છે
હા નાના બાળકોને પણ પાણી પીવાની આદત પડાવવી જોઈએ
હા ઘણા ઘણા બાળકો પાણી ઓછું પીવે છે અને ગલ્ડ ડ્રિન્કસ વધારે પીવે છે
હા આદત બદલવી જોઈએ
બિલકુલ હેલ્ધી લાઈફ સાઈલ માટે પાણી ખુબ મહત્વપૂર્ણ છે
હા તમે પાણી પીવાનું યાદ કઈ રીતે કરું રાખો છો
હું મોબાાઈલમાં રિમાઈન્ડર મૂકી દઉં છું
વાહ બહ સાર બસ બહુ સરસ આઈડિયા છે
તમે પણ ટ્રાય કરી શકો
હા જરૂર કરીશ
હા પાણી થી શરીર ન ટેમ્પરેચર પણ ક ડમાં રહે છે
આ વાત મને પહેલા ખબર નથી હતી
હા એટલે ઘર ગરમીમાં પાણી ખાસ જરૂરી બને છે
કેટલાક લોકો તર્સ લાગે ત્યારે જ પાણી પીવે છે
હા પણ તરસ લાગે ઈ પહેલા પણ થોડું થોડું પાણી પીતા રહેવું જોઈએ
સાચી વાત.
સ્વસ્થ જીવન માટે પૂરતું પાણી સારો, ખોરાક અને વ્યાયામ અ ત્યાણે જરૂરી છે.
હા એ તો તમને સાચું કહ્યું, હું આજેથી વધુ ધ્યાન રાખીશ.
હું પણ મારા મિત્રોને આ વિશે જણાવીશ.
હ એક સારી આદત ઘણા લોકોનું જીવન સુધારી શકે છે.
બિલકુલ પાની જીવનનો આધાર છે.
હા એ તો તમને સાચું કહ્યું, આપણે પાણીની ઘણી બધી મહત્વની વાતો કરી, પણ મને એક પ્રશ્ન છે.
હા હા પૂછો.
શું દરેક વ્યક્તિને સમાન માત્રામાં પાણી પીવું જોઈએ?
ના એ વ્યક્તિની ઉમર, શારીરિક, અ પ્રવૃત્તિ અને મોસમ પર આધાર રાખે છે.
હા ખાસ કરીને ખેડો મજૂરો અને એથલટ્સને.
મને લાગે છે કે ઓફિસમાં કામ કરતા લોકો પણ ક્યારેક, પાણી પીવું ભૂલી જાય છે.
હા કોમ્પ્યુટર સામે કામ કરતા કરતા લોકો ઘણી વાર પાણી પીવાનું યાદ નથી રાખતા.
મારી સાથે પણ એવું થાય છે.
હા એટલે ટેબલ પર હંમેશા પાણીની બોટલ રાખવી જ જોઈએ.
આ બધું સરલ અને અને ઉપયોગી સલાહ છે.
હા બોટલ નજીક હોય તો પાણી પીવાનું યાદ રહે.
શું ઠંડુ પાણી પીવું સારું છે કે નોર્મલ?
સામાન્ય રીતે નોર્મલ ટેમ્પરેચરનું પાણી વધુ સારું મનાય છે.
ખાસ કરીને જમ્યા પછી ને.
હા સાચું કહ્યું ઘણું ઠંડુ પાણી તુરંત જમ્યા પછી પીવું તલવું જોઈએ.
પાણી અને સ્વચ્છતા વચ્ચે પણ સંબંધ છે ને
હા બહુ મોટો સંબંધ છે સ્વચ્છ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે
હા અને જો પાણી પ્રદુષિત હોય તો
તો ઘણી બીમારીઓ ફેલાઈ શકે છે
એટલે પાણી ફિલ્ટર કરીને અથવા ઉકાળીને પીવું જોઈએ
હા બિલકુલ સાચું કહ્યું તમને ગામડામાં કેટલાક લોકો આજે પણ કુવાનું પાણી વાપર લે છે
હા પણ પાણીની ગુણવત્તાની તપાસ પણ જરૂરી છે
હા પાણી બચાવવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું પાણી પીવું
સાચી વાત પાની કુદરત ની અમૂલ્ય ભેટ છે
હા કેટલી વાર લોકો નલ ખુલ્લો મૂકી દે છે
હા અને એનાથી ઘણું પાની વ્યર્થ જાય છે
આ તો સાચું કહ્યું દાંત સાફ કરતા પણ નલ બંધ રાખવો જોઈએ
હા આથી રોજ ગળો પાણી બચાવી શકાય
હ વરસાદનું પાણી સંગ્રહ કરવું પણ સારી રીત છે
હા રેઇન વોટર હરવેસ્ટિંગ આજે ઘણી જગ્યા એ અ લોકપ્રિય બની ગયું છે
હા એના થી ભૂગર્ભ જલ પણ વધે છે
બિલકુલ
શું ફલ અને શાકભાજીમાં પણ પાની હોય છે
હા તરબૂજ કાકડી સંતરા જેવા ફલોમાં ઘણું પાણી હોય છે
એટલે એ પણ હાઇડ્રેશનમાં મદદ કરે છે
હા પણ સાદુ પાણીની જગ્યા કોઈ લઈ શકતું નથી
હા મને તરબૂજ ઉનાળામાં ખૂબ ગમે છે
મને પણ એ સ્વાદિષ્ટ અને તાજગી અ અપનાવવો હોય છે
હા સ્કૂલમાં બાળક લોકોને પાણીની મહત્ત્વ વિશે શીખાડવું જોઈએ
હા નાની ઉંમરથી સારી આદતો મૂકશે
હા કેટલાક બાળકો પાણી કરતા કોલ્ડ ડ્રિંક્સ વધુ પસંદ કરે છે એ આદત ધીમે ધીમે બદલાવવી જોઈએ
સાચું કહ્યું અગર બાળકો શીખશે તો જ તે આગળ સારું પાણી વાણી પીસે એની હેલ્થ સારી રહેશે
હા એ તો તમને સાચું કહ્યું
ચાલો તો હવેથી પાણી બરાબર પી પીશું
હા ચાલો